હા જય શ્રી કૃષ્ણ એક એકદમ મજામાં અમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે હાલમાં બધા સારા તો છે ને
હા બધા સાચા નેછે અને ખુબ મજા કરી રહ્યા છે કારણ કે દિવાળી ન તહેવાર જે આવી રહ્યો છે એમ વઇટ કરી રહ્યા છેી કારણ કે દિવાળી ન તહેવાર અમારા બધા ગામના લોકોને અમારા પરિવારને ખુબ ગમે છે કારણ કે તમે જાણો છો કે જે દિવાળી ન તહેવાર આવે છે તે ખૂબ કેટલો પ્રચલિત છે અને ખૂબ બધા મજા કર છે કારણ કે દિવાળી ના તહેવારમાં ઘણા બધા લોકો નવા નવા કપડા પહેરે છે આપણા ઘરને સાફ સફાઈ કરે છે અને ફટાકડા બંને પ્રકારના બધા ફોડે છે અને ખૂબ મજા કરે છે ના દિવાળી તહેવારમાં ત જાણો છો કે આપણા ઘરે બધા દરે સંગા સંબંધીઓ આવે છે મામા પ છોકરા રહેવા માટે આવે છે અને એ લોકોની મજા કંઈ અલગ જ હોય છે કારણ કે આપણે પણ આવી મજા લેવી જોઈએ અને આપણા જે ધાર્મિક તહેવારો છે આપણા દેશના એ આપણે મનાવું જોઈએ કારણ કે આપણા દેશના ધાર્મિક તહેવાર આપણે નહીં મનાવશું તો પછી આપણને કોઈ પણ વસ્તુમાં મન નહીં લાગે એટલે કે આપણા તહેવારો મનાવવા જોઈએ અને તેના કારણેણે આપણું માઇન્ડ પણ ફ્રેશ થાય અને આવા બધા તહેવારો મનાવવાથી આપણા બધા વ્યવહારો પણ બધા લોકો સરસ સારા બને એટલે મારે એ જ કહેવું છે કે આપણા આવા બધા તહેવારો છે કે હણાં તો આપણે ચોમાસાની સિઝન આવી રહી છે તો હણા તો ગણેશ ચતુર્થીનો જે તહેવાર આવી રહ્યો છે અને આપણા દેશમાં અને આપણા બધા શહેરોમાં પણ ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ મનાવવામાં આવે છે અને અમારા ગામડામાં પણ ઘણા બધા લોકો ગણેશ ચતુર્થીને વેઇટ કરે છે અને હું પણ વેઇટ કરું છું કારણ કે આપણા ગણપતિ બાપ્પાને બેસાડે છે દસ દિવસ અને ખૂબ એમની આરતી કરીએ છીએ શ્રદ્ધાથી કરીએ છીએ અને એમને દસે દસ દિવસ માટે અલગ અલગ પ્રકારના ભોજ જેને આપણે ચઢાવીએ છીએ અને બાપા પણ આપણા બધા ઘણા બધા વિઘ્નો આપણા દૂર કરી દે છે એટલે મારે તો જ કેહેવું છે કે જે આપણા બધા તહેવારો છે ધાર્મિક તહેવારો તે આપણે સારી રીતે મનાવવા જોઈએ અને ખૂબ જ ધાર્મિકથી મનાવો જોઈએ કારણ કે આપણા જ બધા તહેવારો બધા વિદેશોમાં પણ પ્રચલિત છે અને ત્યાં પણ મનાવવામાં આવે છે અને તે ગણેશ ચતુર્થીનો તહેવારો છે તે તો આપણા દેશભરમાં વિખ્યાત છે કારણ કે આપણો છે મુંબઈ શહેરોમાં તમે જાણો છો કે કેટલા વિવિધ પ્રકારના ગણપતિ બેસાડવાના ખૂબ ત્યાંના બધા લોકો ખૂબ માને છે અને ઘરે ઘરે બધ ગણપતિ બેસાડવા પણ આવે છે અને આટલી મોટી બાવિશ ફુટ ની પ્રતિમા પણ બનાવવામાં આવે છે મુંબઈ ચ રાજા પછી લાલબાગ ચ રાજા પછી ચિંતાામાળી એવા બધા ઘણા બધા પ્રકારના જે મુખ્ય ગણપતિ છે ત્યાં બેસાડવામાં આવે છે અને ઘણા બધા લોકો ત્યાં જાય પણ છે દર્શન કરવા માટે અને ખૂબ ત્યાં આધાર્મિક રીતે એમની પૂજા કરે છે અને એમના દર્શન કરે છે અને તમારા ઘર બાજુ કેવું ચાલી રહ્યું છે જે ગણપતિ ન તહેવાર આવી રહ્યો છે ત્યાં બધા લોકો ઉત્સાહમાં હશે ને હમણાં તો બધા લોકો
હા એમ જોવા જઈએ તો ગણપતિનોહેવા તો અમારે ત્યાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એમાં ઘણી બધી માન્યતાઓ પણ છે એટલે ઉજવવું પણ જરૂરી છે અને એમાં શું છે કે લોકો બધા ભેગા મળીને આમ તો શું છે આખા દ લોકો કામ કરે છે અને લોકોને એકબીજા સાથે મળવાનો પણ ટાઈમ મળ પરુ આ એક તહેવાર આવે તો બધા હળ મળીને રહે છે ગણપતિ પપ્પા ન પેલા તો શું છે આગમન પણ એટલું બધું આમીજે અને પાર્ટીઓ દ્વારા બોલાવીને કરવામાં આવતું નહી હતું પરંતુ હવે તો જોવા જઈએ તો ડીજે પણ બોલાવામાં આવે છે પાર્ટી પણ બોલાવામાં આવે છે અને અમારે ત્યાં પણ પણ આ ગયા વર્ષે શું છે કે જે ગોલ્ડ મેન ભરૂચનું છે એ બોલવામાં આવ્યું હતું અને ખુબ જ મજા પણ આવી હતી અને નાઈટમાં ગણપતિ બાપ્પાનુંું અમે આગમન કરેલું હતું અને મૂર્તિ પણ ખુબ જ મોટી હતી એટલે મજા આવેલી હતી અમે જે શેડ બનાવેલો હતો એમાં મૂર્તિ સમાય પણ નહી હતી એટલી ખુબ જ મોટી આવી ગઈ હતી કે અમે જે સ્પોન્સર કરેલી હતી અને અમે પણ થોડા થોડા પૈસા કાઢ્યા હતા એટલે સારી એ મૂર્તિ મળી ગઈ હતી પછી અમારે શું છે આ વર્ષે તો અમે જે ખુબ જ ફેમસ છે રોકીસ બેન તેને બોલાવા માંગી રહ્યા છે અને અમે બુકિંગ પણ કરાવ્યાી અને મને અમુક ડેટ પણ મળી ગઈ છે કે આ દિવસે અમારું આગમન છે અને અમે પોસ્ટર પણ બનાવવાના તૈયાર થઈ ગયેલા છે એટલે આ વર્ષે તો ગણપતિ માં ખુબ જ મજા આવી જશે પરંતુ જે ગણપતિનોો તહેવાર છે તે તો અમે સાામધુ થી જોઈ છેએ અને એના પછી થોડાક દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવે છે તો નવરાત નત્રી ના દિવસે પણ અમે તો ખૂબ જ ધામધૂમથી નવરાત્ર્રીઓ ગરબા રમીએ છીએ અમે તો શું છે કે અમે તો શાળાઓમાં અમે જ્યાં ભણીએ છીએ ત્યાં પણ ગરબા રમડવામાં આવે છે એટલે ખૂબ જ મજા આવે છે એક દિવસ અમારે ભણવા માટેથી પણ આરામ મળે છે કારણ કે દરરોજ ના દરરોજ એ ભણી ભણીને પણ કંટાળી જવાય છે અને કેટલુંક સમજ્યા કરવાનું એના કરતા એક દિવસ અમને આજ નોતા ના હોય છે તો અમે ગરબા રમીએ છીએ કેટલીક વા શું છે કે અમે બે ત્રણ દિવસ પણ ગરબા રમવા સર ને અપીલ કરીએ છીએ અને સર અમારી અપીલ મંજૂર પણ કરે છે એટલે ખુબ જ મજા આવી જાય છે અને ગરબા રમવા માટેમ તો સાંજે અમે અમારે ત્યાં તો રમએ જ છે ફળિયામાં પરંતુ હાલમાં ઘણી બધી જે જગ્યા છે ત્યાં ખુબ જ મોટા પાયયા પર ગરબા રમવા આવ્યા છે જેમ કે અમદાવાદ છે ભરૂચ છે સુરત છે ત્યાં પણ અમે પાસ ફરીને જઈએ છીએ અમને પાસ થોડો ઘણો મોંઘો પડે છે અને જવામાં ટ્રેનનોો કે પછી બાઈક પર જાય તો પેટ્રોલ ડીઝલ નો ખર્ચો થાય છે પરંતુ ત્યાંનાર ગરબા જે અમે રમએી તે ખુબ જ મજા આવે છે અહિયાં તો શું છે એક દોઢ વાગ્યા સુધી ગરબા રમીએ છીએ પછી અમને જે પોલીસ વાળા હોય છે તે બંધ કરાવી દે છે પરંતુ ત્યાં મોટા મોટા શહેરોમાં તો અમે ઘણા બધા સમય સુધી ગરબા રમી શકીએીએ અને ખુબ જ મજા આવે છે ત્યાં પ્લિક પણ ખૂબ જ હોય છે એટલે બધા સાથે ગરબા રમવાની મજા આવે છે અને અલગ અલગ પ્રકારના ગરબા શીખવા પણ મળે છે એટલે મને ગરબા રમવા તો ખુબ જ ગમે છે અને મને પણ ઘણી બધી જોવા જઈએ તો સ્ટાલમાં ગરબા રમતા આવડતું છે એટલે ખુબ જ મજા આવે છે તમારે શું છે તમે ગરબ ગરબા રમવા તમારી બાજુ રમતા હશે તો તમે ક્યાં ગરબા રમવા જાાવ છો
હા અમારા બાજુને અમારા ગામમાં પણ રમે છે પરંતુ તમે જે કીધું કે આ શહેરોમાં ગરબાનું પ્રમાણે એટલે કે ગરબાનું જે એ લોકો આયોજન કરે છે ખુબ સારું હોય છે અને ઘણો લેટ સુધી હોય છે અને ત્યાં પરવાનગી આપે છે અને ઘણા બધા લોકો ઉત્સાહ થી રમે છે અને મારા ગામમાં પણ તમે કીધું કે આપણા ગામમાં પણ એક દોઢ વાગે બંધ કરી દેવામાં આવે છે અને પછી બીજા દિવેશ રમવામાં આવે છે આપણે જો કશવા આવો બહાર બહાર ફરવા જાય અને બાર આવો ગરબા રમવા જઈએ તો તેની મરઈ અલગ જ હોય છે કારણ કે જે નવરાત્રિ નાનવ દિવસ હોય છે તો આપણે નવરાત્રીના નવ દિવસ આપણે ગરબા રમીએ અને માતાજીને સારી રીતે ભક્તિ કરીએ અને પૂજા કરીએ તો માતાજી પણ આપણા ઘણા બધા કાર્ય અને ઘણા બધા બધા વિઘ્ન દૂર કરી દે છે એટલે કે આપણે નવરાત્રી નવ દિવ માતાજીને સારી રીતે અને શ્રદ્ધા થી ભક્તી કરવી જોઈએ અને નવા ન દિવસ માતાજીના ગરબા રાસ રમવા જોઈએ તો મજા આવી જાય છે બાકી તોજ કેવું છે એ અમારા ગામમાં પળ ગાળા બધા લોકો ગરબમાં માને છે અને માતાજી માં પણ ખુબ માને છે નવરાત્રી પણ ખુબ સારી રીતે મનાવામાં આવે છે નવ દિવસ ત જાણો છો નવરા નવ દિવસમાંણી બધી પ્રકારની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે જેમકે રમત રાખવામાં આવે છે જેમકે એવી સંગીત ખુરશ રમત પણ રાખવામાં આવે છે પછી નાના નાના છોકરા માટે રમત રાખવામાં આવે છે કોઈ ઇનામ રાખવામાં આવે છે એવું બધું પ્રકારની અમે પ્રવૃત્તિ કરીએ છીએ અને મજા આવી જાય છે બાકી તમે જાણો છો કે આપણે નવરાત્રિ પટી જાય પછી તો આપણા જે જાન્યુઆરીમાં જે તહેવાર આવે છે જેમ કે ઉત્તરાયણ ઉત્તરાયણ તમે જાણો છો કે જેમાં પટેંગ ગવાના બધા લોકો બહુ શોખીન હોય છે શહેરોમાં તમે જાણો છો કે આપણા ગામડામાં તો મોસ્ટલી બધા ઓછા થ પરંતુ શહેરોમાં પટ ખુબ જગે છે અને ખૂબ મજા કરે છે કારણ કે જે શહેરોની મજા છે પટ જગમાં મજા અલગ કારણ કે શહેરોમાં તમે જાણો છો કે એવા ઘણા બધા પ્રકારના લોકો હોય છે કે જેમકે શહેરોમાં આવે જેમ કે અમદાવાદ છે સુરત છે તે બે શહેરોમાં તમે જાણો છો કે ઘણા બધા પ્રકારના અને ઘણા બધા લોકો ચગાવવા ખુબ શોખીન હોય છે અને ખૂબ ધામધૂમથી બધા લોકો પણ મનાવામાં આવે છે અમારા ગામડામાં પહેહલા જોવા મળતોું હોય તો બધા લોકો ખૂબ ચગાવતા ખૂબ પતંગો પણ જોવા મળતા પરંતુ હવે બધા ગામના લોકો બધા ફોનમાં જે બાળકો હોય છે તે નાના નાના હમણાં ફોનમાં જ લાગી રહી છે અને આવા તહેવારો વિશેમને ખબર જ નથી હોતી અને જે બાળકો જેમ માતા પિતા એમના હોય છે તે પણ એ લોકો સમજાવતા નથી કે તમે ભાઈ આવું નહી કરો એટલે કે ફોન ની જો બધા તહેવાર આવી રહ્યા છે આપણા દેશ તે તમે યુઝ કરો કારણ કે તે તમે મનાવશો તમ માન્ડશે ખબ આગળ એટલે કે આપણો માઇન્ડ તો સારું રહેશે તો માટે આપ તહેવાર મનાવો જ જોઈએ કારણ કે હમણાં બાળક તો મોસ્ટલી ફોનમાં જ લાગી રહી છે જે પ્ર એટલે આપડે એ જ કેવાય તહેવારોની આપડે ઉજવણી કરવી જોઈએ અને સારી રીતે મનાવામાં આવ જોઈએ શું તમારા ગામડામાં કેવી રીતે ચાલી રહ્યું છે ઉત્તરાયણ તહેવાર આવે છે તે બધા લોકો ઉત્તરાયણ એટલે ઉજવે છે કે પછી અમુક લોકો આવું ફોનમાં જ જો
ના એમ જોવા જઈ ઉતરાયણ તહેવાર તો ઉતરાયણ ના દિવસ કરતા તો અમે મહિના પહેલા ચાલુ થઈ જાય છે અને અમારી બાજુ શું છે દિવાળી ગયો દિવાળી ખતમ થઈ બે ત્રણ દિવસ ગયા અને પછી ઉત્તરાયણ નો તહેવાર ઉ જ લોકો ચાલુ જ થઈ જાય છે ઠેર ઠેર અમારે તો ખુબ જ્યાં જોઈએ તો આકાશમાં જોઈએ તો આકાશ વાદળો કરતા તો પટગ વધારે જોવા મળે છે અને લોકો શું છે કે ઉત્તરાયણ ના દિવસ ખાસ કરીને લોકો ટલના લાડુ ને એવું બનાવે છે પછી અમારા ગુજરાતીઓનું ફેમસ જે ઉબેડું હોય છે તે પણ લોકો બનાવે છે અને ખબ જ ધામધૂમથી અમે ખાઈએ છીએ બધા સગા સંબંધીઓ મિત્રો બધા પતંગ ચગવામાં આવે છે કારણ કે અમારી બાજુ ખુબ જ મોટા પયાે પર પતંગ ચગાવવામાં આવે છે એટલે ખુબ જ મજા પણ આવે છે અને અમારે ત્યાં એમ જોવા જઈએ તો સવારે સાડા છ સાત વાગ્યાથી પતંગ ચગવા ચાલુ થઇ જાય છે ત્યારે તો એટલો બધો પવન પણ નથી આવતો કે પછી એમ દેખાડું પણ નથી અંધારુંમાં પરતુ લોકોને પતંગ ચગાવવાનો શોખ જ એટલો છે કે બધા જ ચગાવવા ચડી જાય છે ઢાબા ઉપર અને કેટલાક લોકો તો અમે ગામડામાં રહીએ છીએ એટલે ડાબા પાકું ઘર નહી હોય તો વાડી પરથી પણ પતંગ ચગાવ છે અને કેટલી બો ખુબ જ મજા આવે છે કેટલાક લોકો પતંગ લૂટવા માટે પણ દોળે છે અમને અમે એમને ના પાડએ તો પણ એ લોકો ડોરેે છે તો એમાં જ ખૂબ જ મજા કરીએ છીએ એ લોકો પણ ખૂબ જ મજા કરે છે અને અમે પછી ઘ સાંજના પાર્ટી પણ કરીએ છીએ અમારા પાસે પૈસા હોય તો અમે બધા પૈસા ભેગા કરીને અ‌ જે ઠંડુ હોય છે ભેલ બનાવે છેએ પાછ મેગી બનાવે છે. એમ ઘણી બધી પ્રકારની અમે વાનગીઓ બનાવીને પાર્ટી પણ કરીએ છીએ અને ખૂબ જ મજા આવે છે અને ખાસ કરીને ઉત્તરાયણના દિવસે એ તો શું છે કે ટલના લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે એમ તો શું છે મીઠાઈઓને જે મોહનઠાળો હોય છે પહી અ લાડવા હોય છે એમ ઘણું બધું જે જાત જાાતનું હોય છે મીઠાઈની વાનગી તે પણ અમે ખાઈએ છીએ પરંતુ ખાસ કરીને તે દિવસ અમે ટલના લાડુ ખાઈએ છીએ કારણ ટલના લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે અને એક અમ જોવા જઈએ તો મારા તો ફેવરેટ એકદમ મનપસંદ જેવા થઈ ગયા છે ટલના લાડુ એટલે હું તો ખૂબ જ શાંતિથી ખાઉં છું અને ખૂબ જ મજા પણ આવે છે અને જેવો આ તહેવાર ખતમ થાય પછી અમારી સ્કૂલમાં જે વેકેશન હોય છે એ પટીને સ્કૂલ પણ ચાલુ થઈ જાય છે એટલે અમારે સ્કૂલે પણ જવું પડે છે અને સ્કૂલમાં પણ હવે જોવા જઈએ તો ઉત્તરાયણના તહેવાર ઉજવવામાં આવે છે અને સ્કૂલમાં પણ ઉત્તરાયણ ઉજવવાની ખૂબ જ મજા આવે છે કારણ કે અમારી પાસે જે પતંગને બચેલો હોય છે એ ઉત્તરાયણને દાળે ઉજવવામાં આવે છે કેમકે ઉત્તરાયણના બીજ દિવસથી જયારે સ્કૂલ ચાલુ હોય છે તો ઉત્તરાયણના બીજા દિવસે પતંગ ચગાવવાનો હોય છે એટલે અમારી પાસે થોડો ઘણ પતંગ બચેલો હોય તો અમે એ પતંગ આ દિવસે પતંગ ચગાવવાવામાં ઉપયોગ કરી ના ખીએ છે સારું ચાલો મળશું પાછા જયારે મળશું ત્યારે આપણે જે ઉત્તરાયણ છે પછી જે દિવાળી ને ઘણા બધા તહેવારો છે તેના વિશે વાત કરીશું
હા ભાઈ એટલે કે આપણા દેશમાં આવી જ રહેવાના છે અને આવા બધા આપણે આગળ જતા વાતચીત કરશો